હલો
તો
હલો
બી ગયો ઈ એ તારાથી તું આવે છે આવે છે.
ના ના નથી બીવાણો વાંધો નહી.
એ શું બોલે છેમને-
શું થયું આ-
હલો
હા શું થયું.
અરે હા જરાક ખાંસી આવી ગઈ હતી.
એવું હતું એમ લાગતું ન હતું.
એ શું છે અમુક વાર એવી ખાંસી આવી જાય.
એવું છે એમ
હા
હા તો આજે આપડે આજે કોલેજ ના વિદ્યાર્થીઓને બધા- બધા જે નાના નાના સ્ટાર્ટઅપ શરૂ કરતા હોય છે તો એના વિશે વાત કરીએ બરોબર-
હા બરાબર છે. તો તમે શું કેવા માંગો છો એ વિશે?
તમે જણાવો હજી અમે તો કોલેજમાં હજી શરૂઆત જ કરી છે તમે આવી રીતે કોઈ- સ્ટાર્ટઅપ કર્યું હોય કે કઈ કર્યું હોય બધા મિત્રો ભેગા થઈને- તો જણાવો તો અમને ખબર પડે તો અમારે કરવું હોય તો કરતા ફાવે આવી રીતે કઈ-
સ્ટાર્ટઅપમાં તો શું છે કે અમારા ટાઈમમાં જયારે અમે કોલેજ જતા ને ત્યારે યુટ્યુબ નો- કઝ ધીમે ધીમે વધવા લાગ્યો હતો એટલો બધો ન હતો હમણાં જે એટલો- તો અમે ત્યારના ટાઈમ શું છે કે યુટ્યુબ ની એક બે ચેનલ બનાવી હતી- એમાં- ગેમ ના વિડીયોને આવું તેવું તમ મુકતા ત્યારે તવે શું હોય કે- મગજ પણ એવું હોય ને એટલે વિચારે વિચાર પણ બધા એવા જ આવે- એટલે એ રીતે બધું ટ્રાય કર્યું બધું અલગ અલગ ઘણી વસ્તુઓ ટ્રાય કરી હતી. પછી બીજું તો હવે સ્ટાર્ટઅપમાં- હા એ પછી શું છે કે સમય જતા એનામાં કન્સિસ્ટન્સી ના રહી અને રેગ્યુલર ના રહ્યા એટલે- બંધ થઈ ગયું અમે અમે પણ બંધ કરી દીધું. પછી ધીમે ધીમે એ બધા શોખ ઉડી ગયા. અને ગેમ રમવાનું પી ઓછું થઈ ગયું એટલે ત્યાર પછી. કે આ-
કંટાળીને બંધ કરી દીધું કે પછી કય એટલ બધું-
હા એટલે થયું નહી કશું મતલબ અમે રેગ્યુલર ના હતા ને. હવે ત્યારે શું છે કે ક્યારેક મુકતા અનેને ક્યારેકને. પાછું ત્યારના ટાઈમ ત્યારના ટાઈમમાં શું છે કે હવે વિડીયો મૂકો. એટલે નેટ ઇન્ટરનેટ તો એટલું બધું ફ્રી ન હતું હવે બે જીબી. કે ત્રણ જીબી ડેટા કરાવીએ એમાં જો વિડીિયો અપલોડ કરીએ તો એ નેટ તો એમ જ પૂરું થઈ જાય. એટલે એમ કરીને હા એમ કરીને પછી. છોડી દીધું પછી આ જીઓ આવ્યું ને એના પછી મતલબ આ આટલું બધું વધ્યું છે.
હા એવું તો અમે પણ સ્ટાર્ટ કર્યું હતું. અમે વિડીયો બનાવીને શોર્ટસ બનાવીને. મુક્તા પાછી વચ્ચે અમારે એવું થયું કે સિસ્ટર ના મેરેજ આવી ગયા તે- એ લગ્ન ના એને થોડાક ઈરેગ્યુલર થઈ ગયું મૂકવાનું છે. ટાઈમ ના મળે મતલબ કે જે ડેલી ટાઈમ હોય ને ફિક્સ ટાઈમ ઉપર મકતા હતા એ ટાઈમ ઉપર- પ્રમાણે સોર્સ મૂકી ના શકે. તો પછી ચેનલ બંધ પડી ગયા અને પછી જયારે મેરેજ પતી ગયા ને એના પછી. ફરીથી ચાલુ કર્યું ને તો પછી કોઈ ર- એલ રિસ્પોન્સ જ ના આવે એવો કઈ- તેઓ પહેલા સ્ટાર્ટિંગમાં આવી રહ્યો હતો ને જેમ કે જેટલા વ્યુસ આવી રહ્યા હતા સબ બર રોજના પાંચસો છસો સબસ્ક્રાઈબર આવી રહ્યા હતા તો એ બધું પછી બંધ જ થઈ ગયું. ખાલી બે કે ત્રણ વીક બંધ રહીને ચેનલ એમાં- એટલે આવી રીતે થતું હોય છે કે તમારે રેગ્યુલર મુ કવાનું ચાલુ કરો ને એટલે તમે જેક- હોય ને એટલે મૂકવા જ પડે જો તમે ના મૂકોો ને તો પછી તમારી ચેનલ બંધ પડી જાય છે. યુટ્યુબ ના આલ્ગો રિધમ બધા ક્રેક થઈ જાય છે એવું હોય છે કંક
હા એ વાત તો તમારી સાચી છે એમાં શું છે કે જેતા તમે રેગ્યુલર વિડીિયોઝ ને એવું બધું મૂક કોણ? તો એક વખત તમારી જોડે કોમ્યુનિટી બંધાઈ ગઈ ને તો પ્રોબ્લેમ નહીં આવે. તો તમારે જરૂર ના પડે પણ જો તમે નવા નવા હોવ ને તો બંને ને તેટલુ એટલું કન્સિસ્ટન્સી અને રેગ્યુલરિટી હોય એટલું સારું. તો એનાથી શું છે કે એનો અગ તમે કીધું ત અલ્ગુરિધમ જ એવું છે. કે તમે રેગ્યુલર વિડીિયો મૂકશો ને તો તમારા રેગ્યુલર વિડીિયો ને જોવા માટે રીચ વધશે. હવે ઘણી વખત જોયું છે કે આ યુટ્યુબ ઉપર અ આ કાર્ટૂન વાળા વિડીયોને એવું બધું બનાવીને લોકો મોકલે છે. અને ૂકે છે અને એનામાં પણ મતલબ રૂપિયા કમાય છે. ઘણા બધા તો શું છે એના વિશે તમને કઈ ખ્યાલ છે?
હા એટલે હવે કઈક એઆઇ
હ
એ એઆઈ નો યુઝ કરીને ને વિડીયો જનરેશન કરતા હોય છે આવી રીતે કાર્ટૂન જે નથી આવતો જે શું કેવાય પોયમ્સ ને એવું બધું તો એવું બધું બનાવતા હોય છે એઆઈ દ્વારા. અને પછી એ વાયરલ પણ જાય છે પણને યુટ્યુબમાં એક જે શું કહેવાય મોનોટાાઈઝિંગની શરત હોય છે ને એક ખુબ જ ડિફિકલ્ટ હોય છે એવું મેં સાંભળ્યું છે. કે હવે યુટ્યુબમાં મારે જ એક મિત્ર છે ને તો એને ની બધી જ કન્ડિશન પૂરી કરી દીધી બરોબર કારણ કે એક કરોડ વ્યૂસ જોઈએ નેવું દિવસ. ને અંદર. તો એક કરોડ વ્યુઝ થઈ ગયા. અને સબસ્ક્રાઈબર એક હજાર જોઈએ તો, એ પણ થઈ ગયા. બેંક ડિટેલ્સ પણ ભરવાની આવી તી તો એ પણ ભરી દીધી અને બધું જ કરી દીધું. પણ પછી ને એને કોમ્યુનિટી ગાઈડલાઈન્સ સ્ટાઇક આવી અચાનક જ કાઈ નોતું થયું રેગ્યુલર ચાલતીકમ્પ્લે ચેનલ જ્યારે મોનોટાઈઝ નો ઓપ્શન આવ્યું ને તે સ્ટાઈક આવી ગઈ ભેગાભેગી. પછી મને બે મહિના તે કશું ના કરી શકે કો વિડીયો અપલોડ ના કરી શકે કે ના કે બીજું કશું કરી શકા
હમ
તેની જ હવે એવું કઈ રિસ્પોન્સ પ્રતિભાવ ફરી મળતો નથી.
બરાબર છે એટલે એને બેંક ડિટેલ્સ ને એવુ નાખ્યું પછી કોમ્યુનિટી ગાઈડલાઈનસ છે ને મતલબ વિડીયો ના લીધે કે? કઈ એવી સ્ટ્રાઇક આવીએ તો કે સેના લીધો?
આ એટલે આ યુટ્યુબ ની બધી સ ટાઈક છે કે તમે મોનોટાઈઝ ના કરી શકો ને ચેનલ એટલા માટે એવું લાગી લાગી રહ્યું છે હવે તો મને
અચ્છા એ એ વાત તમારી સાચી છે એમાં શું છે. જેટલી વધારે મોનેટાઈઝ થાય એટલું પેમેન્ટ એને વધારે, પેલા શું હતું અમારા ટાઈમમાં? જે ચેનલ મોનટાઈઝ નથી ને એ ચેનલ ઉપર વિડીયો મતલબ એડવર્ટાઈઝમેન્ટ ના આવતી. તમે વિડીયો જોઓને એ ચેનલ ના એના પર એડવર્ટાઈઝમેન્ટના આવતી હવે તો બધી જે તમે નવી ચેન નવા હોય ને તેને પણ વિડીયોમાં એડવર્ટાઈઝમેન્ટ આવે એટલે એના લીધે શું થાય કે યુટ્યુબ ની તો રેવન્યુ એટલી ને એટલી જ રહેેવાની છે. હા યુટ્યુબ તો તમને પેમેન્ટ નથી કરતું એટલે એનું તો ઈન્ક્રિમેન્ટ થયું ને? મતલબ રેવન્યુમાં? એટલે એ લોકો બને ત્યાં સુધી મોનટાઈઝેશન ના થાય. એવું જ ઈચ્છે એટલે એ લોકો આ રીતે મતલબ હેરાન કરે લોકોને
મોનો મોનટાઈઝિંગ ના કરે એટલે એમને ફાયદો થાય એમને ચૂકવું ના પડે અને જે એડવર્ટાઈઝના એમને મળતા હોય એ રેગ્યુલર મળે જાય અને વ્યુઝ અને સબસ્ક્રાઈબર આવે છે, એટલે તમે એડવર્ટાઈઝ જોવા વાળા તો મળી જ રહેવા અને એડવર્ટાઈઝ જે જોવા વાળા વ્યુ એમના તો ક્યાં કાઈ ફરક પડવાનો છે, કે ચેનલ મોનોટાઈઝ છે, તો ન એની એડવર્ટાઈઝ જોવી કે ના જોવી એવું બધું તો એને છે, નય એટલે એના કા ઘણા એવા વિડીયો યો પણ જોય છે, કે નહી માનવાની અને ચાલુ રાખવાનું તમારે સતત મહેનત કરવાની પછી ઘણા એવા આવે છે. કે કરો તો તમારે એના અનિંગ સારી થાય ને એવું બધું
હા એનું એનું ઘણું મોટું પેલું છે, એ મેં એક વખત વચ્ચે વિડીયો જોયો હતો એમાં મોનટાઈઝેશનમાં તમે કઈ રીતે વધારે અર્નિંગ કરી શકો તો એમાં શું છે. કે આ બધા બીજી અમુક કન્ટ્રી છે, ને તેની જે પોપ્યુલેશન છે, ને તમે ટાર્ગેટ વધારે કરો ને તો તમને પેમેન્ટ વધારે મળે એ રીતે નુ મતલબ સિસ્ટમ છે.
હા એટલે જ એવી જ સિસ્ટમ છે. પછી એના વિશે કઈ બીજું તમને ખબર હોય તો જણાવો કે
હા બીજું તો યુટ્યુબ વિશે તો હું બધુ શું કેવ છું.
એટલે યુટ્યુબ છે, પ્લેટફોર્મ છે, એવી રીતે કે ગમે તે બીજા કોઈ પ્લેટફોર્મ હોય કે આવી રીતે અર્નિંગ કરી શકાય
ના આ યુટ્યુબ વિડીયો માટે તો એક યુટ્યુબ જ છે, બાકી તો ઇન્સ્ટાગ્રામ છે, તમને ખ્યાલ છે, તેમ અને ફેસબુક પણ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર શું છે, કે તમે બ્રાન્ડ કોલોબ્રેશન કરીને તમે પૈસા કમાઈ શકો એ એક સિસ્ટમ છે, ઇન્સ્ટાગ્રામની અને અમુક વખત છે, તે એકદમ મોટા સ્ટાર હોય જેવા કે કોહલી છે. પછી રોનાલ્ડો છે. તો એ લોકો શું છે, કે ઇન્સ્ટાગ્રામ જેટલો યુઝ કરે ને એક પોસ્ટ મૂકે ને તો એનાથી ઇન્સ્ટાગ્રામની રીચ વધે અને મતલબ અ યુઝર્સ વધે છે, એનો એક્ટિવ ટાઈમ વધે છે. તો એના કારણે એવા ટાઈમે ઇન્સ્ટાગ્રામ પણ એ લોકોને મતલબ એવા મોટા સ્ટારસ હોય એ લો કોને પેડ કરતું હોય છે, કારણ કે એ લોકો પોસ્ટ વા માટે તો આવી રીતે એ લોકોને પણ ફાયદો અને બીજું કે ફેસબુક છે. તો ફેસબુકમાં શું છે, કે તમે અ વિડીયો છે, તે તમે અપલોડ કરો તો એના જે મોનીટાઈઝેશન સિસ્ટમ એમાં પણ છે. અમુક લિમિટ ઉપર જો તમારું જાય ને એનામાં પણ તમને પેડ મળે છે. ફેસબુક તરફથી તો તમે જોયું હશે તો ઘણા લોકો છે, ને ફેસબુક પર વિડીયો વધારે મુકતા હોય છે. કારણ કે હજી નવું પ્લેટફોર્મ છે, યુટ્યુબ કરતા અને એના મતલબ રૂષ થોડા કેટલા બધા ટાઈટ નથી જેટલા યુટ્યુબના છે. એટલે યૂ પે ફેસબુક ઉપર શું છે, કે એવી રીતે પણ કમાણી કરી શકાય છે.
હા તો એ તો છે, પણ અમે ફેસબુક ઉપર પણ મકવાનું ચા ચાલું નતા અને હવે જોઈ લો ને કે હું સ્ટોરી ચડાવું છું ને ફેસબુક ઉપર મારે પોતાની તો એ સ્ટોરીમાં પણ યુઝ નથી આવતા એટલે ફેસબુક વાપરવા વાળા પબ્લિક થોડીક થોડીક ને બહુ ઓછી છે. જે ઇન્સ્ટાગ્રામ અને બીજા અધર્સ પ્લેટ ફોમનો યુઝ કરે છે અને એના કરતાં ફેસબુકનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે.
હા બરાબર છે. હવે ફેસબુકમાં ફેસબુકમાં શું છે? કે તમે જોવા જશો ને તો ફેસબુક એવું જનરેશન વાપરે છે. જે તમારા અ વીસ થી ત્રીસ વર્ષનું જનરેશન છે તે નય ત્રીસ થી પાંત્રીસ થી ચાલીસ વર્ષના ઉપરના જે લોકો છે ને તે લોકો ફેસબુક વધારે વાપરે છે, અને આપણું જે જનરેશન છે ને તે ઇન્સ્ટાગ્રામ વધારે વાપરે છે. તો હવે ફેસબુક ઉપર એવા વિડીયો મતલબ એના કન્ટેન્ટ એ પ્રમાણે બનાવવું પડે. કે મોટા લોકો જોઈને હવે તમે જોશો ને તો આજે એ ફૂડલોગર છે કે ફૂડ ના વિડીયો કે પછી કોઈક પ્રવાસન સ્થળે ફરવા ગયા હોય તેના વિડીયો કે પછી આ બધું તમે ફેક્ટરીઓમાં જોતા હશો પેલું બનાવતા હોય ને મતલબ એવા વિડીયો વધારે જુવે. આ લોકો મોટા લોકો. એનામાં સૌથી વધારે વ્યુસ તમે જોશો ને તો એલું કઈક નવી આઈટમ બનાવ તા હોય ને તેનો વિડીયો બનાવ્યો હોય ને, તો તેનામાં વધારે હોય તો એ રીતે એવા વિડીયો ના તમે ટાર્ગેટ કરો ને તો તમારા વ્યુ વધે એવું છે. ફેસબુક ઉપર એ ટાઈપ નો કન્ટેન્ટ વધારે ચાલે છે, એટલે એના ઉપર એ રીતે મતલબન
તો હવે પેલા શું કેહેવાય જે ઓડિયો સિરીઝ આવે છે ને, નાની-નાની તો એનો પણ ક્રેઝ ખૂબ જ વધ્યું છે સ્ટોરી ટવી નથી આવતી ડીજી ટીવીને એલજી ટીવી એવી બધી તો એ બધી ટીવી પ્લેટફોર્મ હો જે તો એમાં વ પડે અને આવી રીતે ફેસબુકમાં જ એમને સિરીઝો નાની નાની સિરીઝો આવે તો એનો ક્રેસ પણ ખુબ જ વધ્યો છે એ એ પણ બહુ લોકો જોવે છે હવે મારા જ માં મારા મમ્મી પણ જોવે છે પપ્પા પણ જોતા હોય છે એમના ફેસબુક માં આવે છે અને મારે આવે છે હું ક્યારેક ચાલુ કરું ને તો મારે પણ એવી સિરીઝો આવતી રહે છે
એટલે પેલી કુકુ એફ એમ કરીને એપ્લિકેશન છે
હા હા એજ એજ એવી જ
હા એ મેં પણ મારામાં પણ આવે છે એ અમુક વખત યુટ્યુબ પર પણ આવે છે વધારે હું ઇન્સ્ટાગ્રામ યુઝ કરું તો એનામાં પણ બહુ આવે છે એટલે એક વખત તમે જોુવઓ ને તો એ રિલેટેડ તમને પોસ્ટ દેખાવામાં લાગે એમ